મિત્ર હું મજામાં છું, તમે મિત્રો કેમ છો?
હું પણ મજામાં છું, મિત્ર તમારે વેકેશન કેવી
હા હા અમારું એક વેકેશન કદાચ જોરદાર ચાલુ રહ્યું છે.
તો મિત્રો આપણે એક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે, તો એ નું નામ છે, ભં તો તો તમને ભણતાર અંગે કોઈ પણ માહિત હોય, તો આપશો જે
હા મિત્ર ચોક્કસ. તમારો વિષય તો ખુબ જ સરસ છે, કારણ કે હાલના સમયમાં ભણતર એવું વસ્તુ છે, કે જે બધાને ખુબ જ જરૂરી છે, ને જે આવનારા લોકો છે, એ લોકો માટે પણ ખુબ જ જરૂરી છે, કારણ કે ભણ તર વીણા નું જીવન બો અધુરું કહેવાય મિત્ર. કારણ કે મિત્ર હાલના સમયમાં આપણે કઈ હો વસ્તુ સમજવી હોય તો આપણને ભણતર કે એના વિશે થોડું જ્ઞાન હોવું તો ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્ર તમને ખબર જ છે, કે પહેલાના લોકો જે આ ભણેલા ના હતા તો એ ખૂબ જ પાછળ રહી ગયા હતા, ને એના કારણે જે આપણો દેશ હતો તે પાછળ હતો, પેલાના સમય દરમિયાન પણ મિત્ર હાલના સમયમાં આપણે જોવા જઈએ તો જે આપણો દેશ છે એક ખૂબ જ આગળ વધી રહ્યો છે, કારણ કે મિત્ર તમને ખબર જ હશે કે હાલના સમયે દરમિયાન કેટ એટલા મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ છે, એ અ અભ્યાસ કરતા હોય છે, મિત્ર તો તે સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ છે, તે પોતાનું ભણતર પૂરું કરતા હોય છે, ને તે દરમિયાન એ લોકો વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવતા હોય છે, ને મિત્ર આપણે હાલના સમયમાં જોવા જોઈએ તો જે ટેકનોલોજી એ એ ટેકનોલોજી દર દિવસે દર વર્ષે એનું વધતી જ જતી છે, મિત્ર ને એ સમજવા માટે લોકો એ ભણવું પણ ખુબ જ જરૂરી છે, કારણ કે જે ટેકનોલોજી છે, તે લોકોએ જ બનાવેલી છે, પણ એના વિશે એ લોકોનું જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે, મિત્ર તો મિત્ર તમે પણ આ વાતને આગળ લઈ જતા થોડી ઘણી મને વધુ માહિતી આપશું મિત્ર.
હા હા મિત્ર હું તમને આ અંગે માહિતી આપું છું, કે ભણતર આપ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, ભણતર એટલે જ્ઞાન કૌશલ્ય અ અને મૂલ્યોને સમજવા મેળવવાની પ્રક્રિયા સમાન છે, એક ફક્ત પુસ્તક વાંચક્યું કે પરીક્ષા પાસ કરવી નથી, પણ જીવન જીવનને જીવવાની કળા પણ શીખવે છે, એટલે કે ભણતર આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, તો આપણા દેશમાં ભણતર અંગે માળખાગિયા ગત સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે, કેમ પાંચ વર્ષ નો થાય એટલે તેમને પહેલા ધોરણ, પહેલા ધોરણ થી સ્ટાર્ટ કરવાનો ભનવાનો થાય, એટલે બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, પાંચમા ધોરણમાં, એમ કરીને છઠ્ઠા સાતમા ને આઠમા ને દસમા ધોરણ સુધી હોય છે, અને તે અંગે દસમામાં બોર્ડની પરીક્ષા આપવામાં હોય છે, બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી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
અગિયાર ગ્યારમમાં અગીયાર ધોરણ ધોરણમાં આર્ટસ કોમર્સ કે સા- સાયન્સ કોઈ પણ ફેકલ્ટી લઈ શકાશે અને તેમાં ભણી શકાશે અને બારમામાં પાસ થઈને આપણે કોલેજ મેળવી શકશે છે, કોલેજ ત્રણ વર્ષનો હોય છે, કોલેજ પૂર્ણ કર્યા બાદ આપણે માસ્ટર ડિગ્રી કરવું હોય તો એ પણ કરી શકાશે અને બી એડ એમએડ જેવી પ્રક્રિયા અનુસાર કરી શકાશે જો આપણે ભણીએ તો આપણને સારી સારી નોકરી પણ મળે છે ભણતર વગર આપણ જીવન અધૂરું છે જીવનમાં આપણે ભણવું તો જ ખૂબ જ જરૂરી છે જો આપણે ભણીએ ને તો આપને કોઈ પણ સમજ શક્તિ કે કોઈ સમજણ ન આવે ભણતર થયેલા વ્યક્તિઓ પોતા જ ન કારકિર્દી બનાવે છે અને જીવન જીવવા માટે તે ભણતર ખૂબ જ ઉપયોગી છે હાલના સમયમાં આપણા વિશે આપણા વિસ્તારમાં પણ આપણા વિસ્તારમાં પણ સથી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાનો અધિકાર ધરાવે છે એટલે કે શિક્ષણ લેવું ફરજિયાત છે સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં કે ગરીબ વિસ્તારના બાળકોને પણ શિક્ષણ મફત આપવાનો નિર્ણય પણ કર્યો છે તેથી આપણે પણ મફત શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે ભણતરનું મહત્વ પણ મોટા પાય છે એટલે કે વ્યક્તિગત વિકાસ પણ થાય છે વિચારવાની શક્તિ કે નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વધારો થાય છે અને આપણે આર્થિક પ્રગતિ પણ વધ હશે એટલે કે સારી નોકરી અને ધંધો પણ આપ મળે છે અને સામાજિક બદલાવો પણ આવે છે જેમ કે અંધ સદા જેવી સામાજિક બદલાવો પણ આવે છે અને દેશ કે રાષ્ટ્ર માટે કોઈ પણ નિર્ણયો સારા લઈ પણ શકાય છે એટલે કે જાગૃત નાગરિકો લોક મજબૂત બનાવે છે અને તે પણ જરૂર અને હાલમાં સમીમાં ભણતર માં ભારતમાં રચના એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ પણ અનેક સુવિધાઓ પૂર્ણ કરવામાં આવે છે એટલે કે ભણતરના મોટા પડકારો પણ આવે છે સામે પણ તેની સામે આપણે. પડકારો ઝીલવા પણ જરૂરી છે આપણે ભવિષ્યનું ભણતર કેવું હશે એ તો ન પણ જાણી શકીએ પણ હું તો જણાવું કે ભવિષ્યનું ભણતર તો આપણા માટે એ આઈ ટેકનોલોજી દ્વારા જ આપણું જીવન ચાલુ છે એવું મને લાગી રહ્યું છે, તો આ વાતને આગળ લઈ જતા તમે શું કહેશો?
હા મિત્ર તમારી વાત તો છ તદ્દન સાચી છે કારણ કે આપણે જોવા જઈએ તો, જે ભણતર છે એ ક્રમ અનુસાર આપવામાં આવે છે કારણ કે ભણતર એ આપણે. એવું ભનતર ભણવું જોઈ કે જે આપણને યાદ રહે તો તમે કીધું તેમ આપણે જ્યારથી નાના હોઈએ છીએ, ત્યારથી જે આપડા જે પચીસ કે ત્રીસ વરસ થતા હોય છે તે દરમિયાન આપણને ભણતર માં જ આપણે પડેલા હોય છે. કારણ કે તમે કીધું તેમ ક્રમ અનુસાર આપણને પેલા ધોરણમાં પછી બીજા ધોરણ પછી એમ કરતા-કરતા ક્રમ અનુસાર આપણે કોલેજ લેવલ સુધી આવતા હોય છે, ને એ દરમિયાન જે આપડી જે બુદ્ધિ છે. વિકાસ પામતી હોય છે મિત્ર ને ધીરે ધીરે પછી આપણને પણ ભણવાનો રસ આવે મિત્ર, તો હાલના સમયમાં જોવા જઈ તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લેતા હોય છે ને અમુક વાર તો કોલેજમાં જે. એડમિશન લેતા હોય છે તે દરમિયાન સીટ પણ કેટલી ફૂલ થઈ જતો હોય છે એટલા મોટા પ્રમાણમાં હાલના સમયમાં વિદ્યાર્થીઓ ભણવામાં રસ ધરાવતા હોય છે મિત્ર, તો મિત્ર હાલના સમયમાં જોઈએ તો અમુક એવા વિદ્ય થી હોય છે કે જે લોકો. જે ભણતર દરમિયાન ખુબ જ મુશ્કેલો નો સામનો કરવો પડતો હોય છે તો તમે કીધી એ મને ખુબ જ વાત એ કે જે થી ચૌદ વર્ષ અ સુધી જે વિદ્યાર્થીઓ છે એ લોકો મને મ ફત શિક્ષણ આપવામાં આવેલ છે. તું હાંગલા સાઈ ના જે સરકાર છે એ પણ જે એ પણ ભણતર ઉપર ખુબ જ ભાર મૂકી ને હાલના સમયમાં મિત્ર આપણે જોવા જઈએ તો અમુક જે કોલેજ ના વિદાર એ લોકોને મિત્ર સ્કોલરશિપ આપવામાં આવે છે કારણ કે એ જે સ્કોલરશીપ મળે એ એનાથી એ લોકો જે ભણતર કે વર્ષ દરમિયાન જે પણ કઈક ચોપડાનો પુસ્તકોનો જે પણ ઈન્સ્ટ્રુમેન્ટ નો ખર્ચ થતો હોય તો એ એમાં કરી શકી. ને આથી એ લોકોને પણ વધારે પ્રોબ્લમ ના આવે કારણ કે મિત્ર તમને ખબર જ છે કઈ પણ વસ્તુ લેવી હોય તો પૈસા તો ખુબ જ જરૂરી છે આથી મ્ર દર વર્ષે અલગ અલગ પ્રકારની અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરી વાળીસ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની એવી સ્કોલરશિપ આવે છે મિત્ર તો એ સ્કોલરશિપ ન પણ વિદ્યાર્થીઓએ લાભ લેવો જોઈએ અને એ એ લોકો એ ચાલુ રાખવું છે મિત્ર તો હાલના સમયમાં જ મેં જોયું કે ઘણા બધા એવી સરકારે સ્કોલરશીપ બહાર પાડેલી હતી જેમ કે શ્રમિકલ્યા શ્રમિક બાંધકામ પરથી ડિજિટલ ગુજરાત પર ઠી નેશનલ લેવલ સ્કોલરશીપ એવી અલગ-અલગ પ્રકારની અ સ્કોલરશિપ બહાર પાડવામાં હતી. ને એમાં બધા વિદ્યાર્થી એ રસપૂર્વક અ પોતાનો જે ફોર્મ હતો એ ભરી દીધો હતો, મિત્ર. તો એજે સરકારનો હેતુ એજ છે કે, મિત્ર. કોઈપણ વિદ્યાર્થીઓને કઈ આપત્તિ ના આવે ને એ લોકો સારું ભણી શકે પોતાનું જે આગળ નું ઘડતર છે એ સારું કરી શકે એના માટે સર કરે આ નિર્ણય લીધેલા છે. તો મિત્ર આપણે આ વાતને આગળ લઈ જતા તમે થોડી ઘની માહિતી વધુ આપશો? મિત્ર.
હા, મિત્ર. હું તમને માહિતી આપું છું કે ભણતર આપણા જીવનમાં તો ખૂબ જ જરૂરી છે. એટલે કે ભન તર વખત આપનું જીવન પણ અધુરું સમાન છે. એટલે કે નવી નવી ટેકનોલોજી આવતા આપણે પણ ભણતર નો વિકાસ કરવો જોઈએ. ભણતર વગર કોઈ કોઈ પણ કાર્ય કરવા માટે આપણી પાસે પૂર્ણ શક્તિ તો હોવી જરૂરી છે અને આપણે પણ આપણા બાળકો કે આપણા આસપાસના ગામના બાળકોને શિક્ષણ અંગે માહિત તે આપ જોઈશ કે શિક્ષણ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને તમે કહી એ વાત કે ભણવા માટે પણ સરકાર શ્રી ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા આપણને કોલરશીપ મળે છે સરકાર શ્રીના હેતુ એ જ છે કે ગામડાના અંતરિયા વિસ્તારના બાળકોને પણ સારું શિક્ષણ લઈ શકે છે અને સારું કારકિર્દી બનાવી શકે છે એ માટે સરકાર શ્રી દ્વારા સરકારી કોલરશીપ યોજના શરૂ કરી જેમ કે બાંધકામ શ્રમિક બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર આપવામાં આવેલ છે અને એન એસ પી જેવી કોલરશીપો પણ આપવામાં આવેલ છે અને આદિજાતિ ના બાળકો જો એમ એમને એમ બી બી એસ કે મોટી ડિગ્રી લેવી હોય તો સરકારશ્રી દ્વારા મોટા પ્રમાણમાં કોલરશીપ આપવામાં આવે છે એટલે કે બે લાખ કે બે લાખ સુધી આવક ધરાવતાની કોલરશીપ આપવામાં આવે છે એટલે એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે અંતરિયાળ વિસ્તારના બાળકો પણ સારું અને સચોત શિક્ષણ લઈ શકે છે.